હલો.
હા હા
કાલે રજા
એવું મેસેજ તો આવ્યો તું એવું ક્યો મે
મે પપાએ મૂકેલું કઈલું કાલે રજા એમ કે
હા તે કે મેસેજ કેમ ના આયો
તો આપડે હું કોણ જવાના કે
કોણ જાણે પાણી ઉતરે તો જાઉ ન ઉતરે નાને વરા વાળુ હોય તો યાદ નઈ જાય હોય તો તો પછી ની આવે ને
એ જ ના
પાણી એમ તો જરાક શાંત થયેલા છે એમ તો શું તમને હા આપળે દ પંદર મિનિટ સુધી બંધ થઈ
રેલ આવે ને બંધ રેલ આવી ગઈ ને એકવાર હવે વરસાદ નહી આવે.
હમ્મ એટલે જેવું હોય તો જવા પડ હે
બંધ થઈ જાય તો મને તું કેવી આપડેને પૂછ્યું
મેં તો નવ હોવાનું હમે નીકળી એ આવવાની ઉમ તો એમ
તો મને વહેલી નીકળી વેલી કઈ છે નવ હવા નવ તી તો મેં આ પોટો નાઈ લેવું કદાચ કદાચ એમ તો પછી જોઈ આવે કાલે રજા તો બહુ હવે આવે મને આજે રા જોતી હતી એમ તો તમે ખરાબ હમણાં હોસ્પિટલ માં ગઈ ઇન્જેક્શન મરાવા હોસ્પિટલ બંધ ગેરે જન અરે વરસાદ કેટલો હતો વરસાદમાં જોયું બાજરી પાણી બંધ કર નાયખું એ લોકોએ કોઈ ઘર જ નહી આવે એટલે
બીજી સે કે ચાલતીમાં જ એવું
નહી મન એક હોસ્પિટલ એક ડોક્ટર તો ઊભું ઇન્જેક્શન મારે એટલે બહુ દુઃખે મસ્ત સારી તો મારા હોય એટલે કઈ રે જોઈએ કાલે રજાય કે નહી એમ
હમ્મ પણ મારા ખ્યાલ થી કાલે કાલે મારા ખ્યાલ થી ચાલુ જ હોય કારણ કે જો વરસાદ અરે દસ પંદર મિનિટ થી રહી ગયેલો હશે આખી રાતના નહી પડ્યો ને હવાર નહી પડ્યો તો પાણી ઓટોમેટિક ઉતરી જ હે ને પાણી ઉતરી
પણ રજા જાહેર કરી પછી માર હું કરવાનું
રજા જાહેર કરે પણ આજે એ લોકો આપણને બોલાવ્યા જ કે નહીં. તો આજે એ લોકો બોલાવે કાલે હોય એ લોકો બોલાવાના છે કે નઈ પાણી હોય કે નઈ હોય બોલાવાના જ કેની ને આપડે આજે એવું બંધ કર્યું આજે એવું બંધ કરયુ કે પાણી ભરાઈ ગયેલા ને લેકચર હતા તો હવે કાલે પાણી તો ઉતરી જના ને લેક્ચરો કાલે થોડી લેવાના એમ કેવા માંગુ મેં
હા એ હવ છે પણ કાલે છોકરાઓ લોકો નિ આંવે તો હું ભણવાનું એમ
તો આ બી પણજ એ લોકો એમને એમ જ બોલવા લાગ્યા નહી તો એમને એમ કદાચ જવા પડે કારણ કે દિનલે મેસેજ કર્યો કે અમને અમને થોડી પાણી નહીડે એમ કધું ખબર નથી રહેતી
એતો વિચિત્ર છે એટલે હમ્મ ગમે નહિ માણસ
કેવા ના એમ તે એ રીતે જો એવું હોય તો એક જણ જાય તો પછી જવા જ પડે એમ
બે જણા જાય ને ત્રણ જણા પાણી નડે ત્રણ પાણી નડે તું તો જો એવું હોય તો તું નહી આપું કેમ કે તારું ઘર લાંબુ દૂર પડે
એજ ને પાણી વાર વરહદા હતા તો નહી જોવા કારણ કે આમ રસ્તો અંબળો બને જ ને એમ
હમણાં ભૈયા બધા બંધ છે દેશવા વાળા તો બધાને સ્કૂલ માં લાવ્યા
હા હા તે તો કાલ ના લલા રાતના ના હા કાલે રાત ના ના લાલા કાલે રાતના મેં રીલ્સ જોઈલી હ નવ પોણા દો બાજુ તો લે વાલા એ લોકો ને
તો પંખા તાજે મેં હોસ્પિટલ જતી ને મેં જોયુ તો સ્કૂલ ખુલ્લી હતી તેમાં લાઈટ પંખા બધું ચાલુ કરીને બે રહેલા હતા નાઈ આપડા દેેશ પાસે છે પુલમાં મતલબ ઉપર પુલ પાસેથી દેખાય બધી સ્કૂલ સ્કૂલમાં જોય બધા માણસ કપડા સુકવેને એવું કરતા હતા નીચેનું બધું પ્રાર્થનાઓ લઈ દે આખું ભરાઈ ગયા પ્રાર્થના ના હોલ છે પછી બાજુ ના ક્લાસ છે ને એવા અને સ્કૂલ તો ચાલુ નહી થાય એ તો પાંચ છો દાડા હુંધી
એ પાંચ છો દાળો
અહીયાં આ આખા એરિયામાં પાણી છે. દઈ જા ઉદીનને કે કે એરિયા માંથી એ એરિયામાંથી થી જ સ્કૂલ માં છોકરા બીજું કોઈ જાય ને અહીંથી અમારી સાઈડ ને બધા સોમનાથમાં જાય દેશરા વાળા તો બધા દેશરા માં દેશરા માં આખો જ ડૂબી ગએલો.
પણ પાણી ઉતરે ને પાણી પહેલા ચડે ને ત્યારે કેમ જલ્દી જલ્દી ચડે તેમ ઉતરે ને ત્યાં ઉતરીયો તરત જાય વળી એમ નીકલ હોય ને તો એ હમ્મ એટલે નીકળ હતા તો ઉતરીયો જાય જલ્દી એમ વરષાદ આજે જ નહી પડ્યો ને રાતના
ની પડયો હમણાં મેં હોસ્ટેલ એ ગયો સ્વામીનારાયણ મંદિર તો ત્યાં પાણી હતું હમણાં મેં રસ્તા થી આવી ત્યાં પાણી ઉતરી ગયું હતું ત્યાં તો
હમ્મ એટલે પણ
ત્યાંથી તો ઉતરી ગયું હતું ને ખાડા માર્કેટમાં બી પાણી જે છે જને ઉતરી ગયું થોડુંક
હમ્મ.
પાણી છે નહિ ને પંચાલવાડીમાં સવારે આપડે જીયએ ને કોલેજ વડાપાવ વાળો ત્યાં પાણી બહુ હોય પણ હવે આજે બી હમણાં એકતાથી જઈને તા બી ઉતરી ગઈ મતલબ પાણી જોઈ ને હારી ગઈ
હમ્મ થારમા બેહીને કારમા ની થારમા
થારમાં બેહી ને કાર એક જ
હમ હમ હમ
મસ્ત ચાડર ઓડને બેહલી માંડી કે ની ઠંડી લાગે એટલે ચાદરર ઓરને બેહેલી આગળ બધું જોઈ લીધું હોસ્પિટલ ગેલી એટલે કઈ નને એમ
તો હોસ્પિટલ ને ગેલી તું ફરવા જ ગેલી એમ કેય મૂકની
હોસ્પિટલમાં ગેલી ઇજેક્શન મારવા પડે જો કાલે તું આવવાની કે નઈઆવાની કાલે જો આવે તો મને ફોન કરજે હે ને
હા
ચા તો આજે મેં લયખું જ ની આજે મેં બોલપેન બી ની પકયડી
તું કઈ નઈ કર તું તો જુઠ્ઠી જુઠ્ઠી તું તો
જુઠી જુ
પૈસા લીધા એટલે ટુશન વાળા આયવ કેની ટુશન વાળા તો એ લોકો આવેલા બે જેવા ફી લઈને આવલા મેં કીધું લાવ પૈસા તો લેવાય મારાથી લાવ તમને
પૈસા આપો પૈસા તો લેવાય મારાથી કાલે પેલું હજુ જે પૈસા આવી જાય કે ની તો કુર્તી લઈ લઈએ એમ પેલી ના પાંચસો આવી ગયા ત્રણસો તો આવી ગયા બસો પેન્ડિંગમાં છે.
હ હા મારે હવે કોઈ કરું તો ખબર પડે આવહે આવે કેને
એવું કે
હમ્મ
ચાલ ફોનમાં મિસ્કોલ
હા ચાલ
પછી જો જે
હ મે કામમાં છે પહી કેવા
આ લોકો હું વાત કરે